એ હલો અવાજ નથી આવતો, હલો!
કેમ છે?
શું કરવું?
બસ હાલન-પાલન એવા
હમ્મ, એવું છે.
હમ્મ.
પાર્લર વાર જવાની તૈયારી કરી?
હમ્મ.
અડી ગઈ વલ
હા, શીખવાડે શે. પાર્લરનું થોડું થોડું ના શીખ્યા.
હમ્મ.
હમ્મ.
કેટલુંક આવડી ગ્યું?
કેટલું ક એટલે અત્યારે જે ચાલુ છે. આઈબ્રો ને એવું બધું વાળ કટિંગનું ને એવું શીખવાડે છે.
એવુંશે એમને
હમ્મ
પછી અમારે બસ એવું છે હવે લગ્ન પછી બેન, એવું બધીશે
હઉ એવુંશે ને મહિનાથી ભરવાના છે
હમ્મ હઅઅ આ મહિનાની થયું છે હવે ને ચાર પાંચ સિંહ હા, મહિનોની ઉપર થઈ ગયું
મહિના ઉપર થઈ ગયો ને, હમ્મ.
હમ્મ, હમ્મ ચાલ પછા
ચાલી પચા
હાઉ હમ્મ, તમારે?
આવે શે આમ એટલે થાયશે ચાલે તેમ પર ચાલે જેટલી જઈ શક
શું બપોરે બનાવું થોડુંશ?
બપોરે શાક-રોટલી ને દાળ ભાતને એવું કરું છું.
એવું શે એમને.
હમ્મ. તમે?
હું એ ગવાર નું શાક ને રોટલા ને છાશ ને એવું બધુંએ
હમ્મ. એવું શે એમને.
હમ્મ. કેટલા ટાઈમ ભરો પાર્લરના?
કોમલ વરમાં
બે કલાક નું હતું પણ હમણા અઢી વાગ્યાનો ટાઈમ થઇ ગયો પાંચ વાગ્યા સુધીનો અડધી કલાક વધારે
એમસી સારો કે આવડીંગ ને હમ્મ આવડી જાય ને આપણા માટે
હા આવડી જાય ને શીખવાડે એટલે ધ્યાન દે એટલે આવડી જાય બેન શીખવાડે છે, અત્યારે તો
હમ્મ હમ્મ એટલે આમ
બળિયા બળિયા ગેતા કેે નઈ
આ વરસાદ જેવું છે, કે એ એટલે ગયા નથી.
હમ્મ એવું છે.
હમ્મ
હવારમાં જ
સાતાજી વિશે કે એની
એટલે હા સવાર માં ઘર કામ કરી ને કામ થાય એટલે
બેસ હ હવાર બાંકડે ગયા તા
સર્વે મળરલમાં જઉ હમ્મ
બર મકડી ગયાતા કામ હતું તે બપોર વધે
હમ્મ
થોડુક નીંદવાનું હતું નીંદ જો ને પછી એ બપોર હવે વરસાદ ચાલુ થઈ ગયો બંધ રાયખો તો
એક સમયે
હા કાલ સવારમાંજા હુ
હમ્મ મારે એમ જ છે ખેતી નું કામ પર જતો નહિ તે
મ નિંદાય ગયું કે નિંદવાનું બાાકી છે.
હા વા પીછી વરષાંત શ
એવું છે.
હમ બરાબર જાય હા એ આવી ગયું કપાસાબુ વા વાવેલો તો
હમ્મ હમ્મ બરાબ નઈ કરે તો ન દે દખાય બે દાડિયા કરે
તો એમ જ ને દાડી આગળ નિંદી નાખા
દાળિયા રખાય ને બે કર ના નિંદાઈ જાય.
હમ એમ જ હોય ને તો જ થાય ને ઘર મેળે તો કઈ થાય નહી.
નાહી થોડુંક હોય, તો ઘર મેળ થાય હામટું હોય તો થોડુંક થાય.
હાડુંણી તો બ છે તો શતો ખ બ દને
હા હ શાંતિ છે.
હમ છે.
હમણા વરસાદ આવે તે ઘેરે જ છીએ. ખડીક વાડીએ જઈએ ને પછી ઘરે
અને તોય મજૂર માણ આપડે હમ- આ વર્ષ ના મજાય-
છ
બસ લ
ના વરસાદ આવે ને જાય ઝપતે ઝપટે આવે-
હારા- એ છે.
પણ બેન બહુ અવાસ કરે-
હા અવાજ બઉ અવાજ આવેસે
હમમ પાર્લર માં બહ વાસ કરે શીખવા વાળા વાતો ઈ છોડી જાય-
હ શીખવાડેગ ન એ
એ તો વાત એ છે લ એટલે પ અવાસ કરવા મળે-
હમ પણ તોજ મજા આવે એ આમ ના મજા આવે-
હમ-
હ એ હોયસા હોય તો વધારે- એને મજ આવી-
હમ ટાઈમ જાય ન નકળ-
હમ કમ જાય એ અમે હમણાં હોય એટલે-
હા
હ હ હ
અચ્છા અચ્છા
હ પછી શીખવે ને આપણને બધું કેટલું બધુ ન શીખવે- હા
હાલો-
હમ લ હમ આવડી જાઈન.
આવડી જાય.
હમ એતો
ધ્યાન દે તો આવડી જ જાય શીખવાડે એટલે.
તો કે આવડે ની.
હમ.
ધ્યાન ડેવિસ કરીએ ને તો જ થાય.
એમ તો કેવું ધ્યાન દે તો શીખીજ જાય એ.
હમ, હમ બધાાય એવા કાઢો તો એમ ના હાલે ને.
હા એટલે જ કઉ શું ને આપડે આપડે ધ્યાન નાખવું, રાખવું. પડે, પણ આપડે વાતે બેન છે. ખવાડ ને આપડે વાતે સડી જઈ એ તો થોડું ધ્યાન પડે ને શીખીએ.
હા, બધા નો શીખી હકીએ ને.
હમ.
હમ. ધ્યાન દેવી પડે પૂરી પૂરી આપડે કાળજી હોવી જોઈએ શીખવાની.
હમ.
તો એના વગર તો કઈ થાય ના.
નઈ.
હમ્મ. એ આપડા માટે બધું કરે, એટલે આપડે સારું કેવાય.
હમ, આપડા માટે એટલો ટાઈમ બગાડે, તો આપે પસી ધ્યાન દેવું પડે ને.
હમ, દેવું પડે, ધ્યાન તો જ થાય ને.
હમ.
એમ નેમ કંઈ ની. અડધા એવા નથી.
હમ.
હા, રાઈટ મારો.
હમ, આવે, આવે. બોલો, બોલો.
એમ નેમ અવાજ નથી આવતો, ધીમે ધીમે બોલ.
તેવું.
પણ ધીમે જ બોલાય, બધાએ છે.
હમ.
ભલે.
હા ભાઈ, આપડે વશ કરીએ તો બીજાને બિચારાને શું હ?
ડિસ્ટ ડિસ્ટર્બ થાય બીજા ને.
હા.
એટલે ધીમે ધીમે બોલું.
એટલે હું પાછળથી ધીમે બોલ્યો કે ની.
હમ.
એ અને આપડામાં આપડે એવું હોયન
હા, અયા ને શીખવા વાળા નું ધ્યાન આપડી બાજુ પડે ખરુ?
હા, એમ એટલે. આખો રઈ એટલે
હમ.
અન સી બી થાય.
હમ.
કેથી, ગમે મને હે તો પછી.
હા, ઓકેતી કામમાં તો બસ સાલું જ છે.
હ.
હમ. કમ તક વરસાય રય તો ખેતી કમ થાય
હમાઈ આવી જ
નિંદ જણા આવી ગયા હવે. પણ સાટા બંધ રે, ખેતરમાં જ જવાય.
તો કન્સ
ગયો ખેતર માં.
હમ, નિમાઈ જવાય.
હ ન ફિ ના મ તો કઈ નું અંદેર ગીડ
હમ.
બકબર આપ નીકળ્યા એક-બે દિન. તો દાળયા કરે ને જવાય ને, ઘરે ના નિંદીએ તો નીંદાઈ જાય.
હમણાં કઈ થાય ને‌.
હમ.
એ, હાસ વાત છે. જવું પડે ને. હ, હ. અ ઘરવાડી હ
હમ
હા એ શીખવું જરૂરી છે ને
શીખાઈ જાય તો ઉપાધિ નો રે ધંધો થાય ને ઘર બેઠા પાર્લર નું આવડી ગયું તો
હ પણ આવડી જાય આપધ માટે સારું
હા ઘરે એમ તો ક કે ઘરે આવડી ગય તો ઘર બેઠે ધંધો થાય ને સરકામ થતું જાયને બે એ વાત
હમ આપણા માટે થાય છે ને સારું કેવાય
હમ
તમારે શીખી દે તમારે શીખી લેવાય પાર્લરનો
હ શીખીએ છી હવે જો ત્યાન તો ગઈએ આપડે
હમ મ
સારું શીખવાડે છે ંધો નથી આવે એ
હમ એ
સારો શીખવાડે છે વાંધો નથી આવે એવો ધ્યાન તો દઈએ છીએ
પાર્લર નું અને ખેતી કામ હમ બધી
હ
શીખી લે એટલે આપડા માટે સારું કેવાય
શીખી લે એટલે આપણા માટે સારું કહેવાય
હ પછી બીજું શું જોઈએ આપડે
ના ના આપડે શી ખવા બેઠે તો આવીએ.
હા.
શીખવા માટે તો આપડે આવીએ રીતે હ
એ ઇ એટલા માટે કહેવાય હારવું ને. જાય તરત
બેન બે બે કલાક ભર્યા તો એ ઘણું થઇ જાય ને.
બિલકુલ.